હલો. હલો અવાજ આવે કે કઈ ની બસ આવે. કંઈ ની ઉંગી રેલી. શું કરે
હા હા કઈ નહી વાહી વાહી હેપી બર્થ ડે તું એ તું એ બોલાયલ પણ તો તે દિવસે મારે કામ આવે આવી ગેલ તાવ આયલું ની
એવની બીજી વાત તો આવાજ કરે પડે તો અમે બધુ આમ તમારી બહું મજા આવેલી તું આવેલી જ નહી બધા આવેલા બધા આવેલા ખાલી તુંજ નહિ આવેલી બહુ મજા આવેલી તું આવતા તો વધારે મજા આવતી હા
અ બીજી વાર કઈ ની મે સ્પેશિયલ કેક લેને આવા
હા આવજે બધા તે બહું મજા આવી ખાવાની મસ્તી કરવાના નાના મજા આવેલી તમને તો બહો જ મજા આવશે બીજી વાર તો પહેલા આવી રેજે કે હે જમવાવામાં શીખણ પૂરી હતી ખમણ કે હતી દાબાત હતું બસ એટલું જ બધાએ બો બધાએ બો બધા એ બહુ એન્જોય કરલું તું કેમની આવેલી
અરે મારે ઈમરજન્સી આવી ગયેલી હું મારે સોગા બીમાર હતા હોસ્પિટલમાં જવા બોલ તું એક પપ્પા ગેલા પપા ને રજા ની આપે એટલે તો મારે મમ્મી ને લઈ
નેઈ જવા પડવાનું છે એટલે નઈં આવે વા એ હા હા કઈ નઈ બીજી વાત તો આવાજ પડે પેલી હમ્મ હમ્મ કેવું પણ ની પડે આવી જ રવાનું
હવે તો તમાર કે લગ્ન થઈ જાય ને ત્યારે તે તમાર પાકું જે તમે ત્રણ દિવસ પહેલા જ આવી રહેવાનું છે
હ આવી જ રે એમ બધાને બોલાવી જ લેવાની છે
હા બહુ મજા કર આપડે નાચવાની ને બહું મજા આવે
ને હલો. હલો અવાજ આવે કે હા આવે આવે લગ્ન માં વેહેલા આવી રેજો બોલાવા હોવા ની પડે વેહેલા મુ ઘેરે કઈ ને આવજો બધા ને
હા હા પાકુ
આવતા વર્ષે દિવાળી એ પાકા જ છે બેનના લગ્ન અમણા હા બેન તૈયારી મા રે હા હમણાં કરવાના હતા પણ છે ને જીજુની બેન ના એ લોકો અચાનક નક્કી કર ક્યું ને અમારે પૈસા ત્યાં હતા એટલે હમણા હમણા રવા દીધું બધા કેહતા હતા કે ચાંદલો તો કરી મૂક મુકવાને પછી રેવા જ દીધું આવતા વરષે જીજું કે બધું હાથે જ પછી તારી બેન તે હારુ પડે એટલે પછી આ વખતે રેવા જ દીધું આવતા વર્ષે તો પાકાજ તમે આવી રેજો વેલા પડે એક ખર્ચા હમ્મ એક ખર્ચામાં હારુ પડે. હાથે હાથે મારા હો કેતા છે પણ મેં હમણાં લગ્નની કરવાની મેં તો બસ ભણવાની એટલે ની ખાલી બેન ના જ
હા તે અમારે અમને હે ને બધા એવું જ કીયા કરે.
કીયા કરાવે પણ બણવાની એવું ક્યાં કર બધા આવ ક્યાં જાણે હ ભણાય તો કોણ જાણે હ એજ. પેલ્લા ભણી લેવાનું. પહે પોતાના પૈહાથી લગ્ન કર્યા કરવાના પ્રતીક કે
તે
હા, જોબ મલી જાય પછી જ કરવાની છે મે તો.
પસે પછી જે થાય તે. લગન થાયા લગન તો થાયા કર હે.
તે જ તો.
તો હમ. તમ મારો
કરયા તા બધાં. હલો.
તમારા ભાઈના.
હા, કરવાના છે હા, અવાજ આવે કે અવે?
હા, અવાજ આવે કે અવે
હવે બે ત્રણ વર્ષમાં કરવાના નક્કી જ છે.
ભૂલી જાહે.
હા, બોલાવા જ પડેને તમારા વગર થોડી મેળ પડે તો
હમ. આવીજ રેહું તું બોલાવે કે ની બોલાવે નાચવાને ખાવા તો પેલ્લા આવહુ.
હા, બો બધું રાખેલું છે.
બો બધું રાખેલું હું છે જમવામાં?
ત જમવામાં તો પનીરનું શાક, ઉબેડીયુનું શાક, રસ, પુરી શીખંડ ને પછી ઠંડુ આ પીવાનું બી રાખેલુ છે ઠંડુ ઠંડુમાં.
હ, તો તો આવું જ પહે. કેટલી પણ ઇમરજન્સી કેમની હોય પેલ્લા આવું
હા. હા, કઈની તોહો અડધું અડધું તો આવી જ તમે લેવા આવ જોઈએ તો મે તમે ફોન કરી જમે લેવા આવા.
હા, પાછું ઘેરની જોયેલું એટલે તમારે ફોન તો કરવા જ પડ હે અમારે પેલ્લા.
હા.
બીજું શું કેય હારા ને બ
મેં તો મોકલા જ ની બે તોન દિવસ.
હા, અઠવાડિયુ હુધી ફોન કરતાની તાજ રેવાના છે એમ. હમ, વરની સાઈડ સે એવુ લાગવુ જુએ કેની.
હા, ઘેરે બહુ કામ
હ, કઈની કઈની કરી લેહું એમાં હું. થોડું ઘણું તો ચાલે.
હા, થોડું થોડું જ ને બીજું વધારે થોડીને, તો મમ્મી બો ખીજવહે મને હ, મહેમાનને બોલાવીને કામ કરાવ એમ, કરીને.
કોઈ નઈ રે આપડે બપુ બધાને બોલાવે એટલે બધાને થોડું થોડું કામ વેચીલે એટલુ સારું પડે બધા ને એમ
હા, બધા હગા
હ, હગાર એમ મજા આવે, રાતના વાત કરવાની એકબીજાની ઉડાવવાની કેટલી મજા આવે, બધા હાથે ભેગા થાય તો.
હા, બેને એ લગન વખતે બધા અહિયા જ રલા મસ્ત બધા એટલે મોતો પથાર લખીને એટલે વાત કરીયા કરીએ સવાર હુધી. પણ નાચતા જ ત્રણ, ચાર વાગે ગેલા હવારે પછી તો હુંવાનું કેટલું બીજુરદા તો જાન કે નહી..
હમ, અમારે હો ફુઈ ફુઈ ને તા લગન હતા. નાચવા ઘુસ અમે તો તૈયાર થતા જ બો વાર લાગલી જમવામાં ભણાઈ ગયેલા, તો જરા.. પેલું પાણીવાળું જ ખાવાનું મળેલું, મોડે મોડે ગયેલા તો. પહિ નાચવાનું અત્યારે ફોટા પડવાના હો રેય ગેલાઠાવા જ ગેલા તો પછી છેલ્લે. નાચી માચીને એવા પછી, ફોટા પડવા ગીયા તા તો મેકઅપ તો બધા ઉતરી ગયેલો. ....
હ હા એ તો હવે પછી, ચાંદલ લખાવા બેહાર દેને તો કંટાળ વહેલું ઉઠાય. ઉઠાવીને કાંઇ નહી.
ચાંદલો લખાવા હછી, બહારની નાચવા જવાય ન તઈ જવાય ને કઈ નઈ. મેં તો પાઈ બીજાને બેહાડ.. દિલને નાચવા, તો ગેલી જ ત્રણવાગ્યા હુધી બહાર ઈ નીકળેલીને તો.. નાચવાની દે પછી, એક એક દાર.. ધલો આવેલો તો તે તેને લીધે તે એને દીજે હો બંધ કરાવ દેલો.. હા, મસ્તી કરવા લાગી ગયેલો, બધા વધારે પડતી જ એટલે.. બંધ કરાવી દીધલું ત્રણવાગ્યા હુંધી જ નાચેલા. પગ તો દુખે તો પણ નાચવાનું તો મન થયા જ કરે એટલે મે વેલી નીકળેલી જ ની.
હ.. અને બીજા બધા નાચતા રહે એટલે બ દુખે તો હો નાચા જાય બાકી. એમ, એમ આપને કે.
હમ, નાચવાનું એટલે નાચી જ લેવાનું.
.... હા, એમ આપડે કે બીજે હવે, ચાલતું નને જવા કેને ત્યારે ત્યારે તો બોળા.. કે જેટલું તોમ ના જેટલું કઈ નહી. એમ, ને તો કે
ચાલતું જવા કે ત્યારે પગ દુખ હહ નાચવાના ત્યારે, કોઈ દિવસ પગની દુખે. ભાઈ લગન એક વાર આવે, નાચી જ લેવાનું બરાબર.
હહ
હ હ હમણા, તો હમણા અમારે ઘેર જમવાનું બાકી કે ચાલુ? જમવાનું બાકી જમતા, તો નવ, દસવાગી જાય ખાતા.
અમારે
અમારા ત્યાં તો દસ પછી, મોળું થઈ જ જાય હમણાં તો. તપ હો એટલે લાગે કે કામ કરવાનું હો મનની થાય. હા કાલે તો કાલે તો અમે, ગેલા હોસ્પિટલ એટલે જવાનું એટલું પ પેલા આવીને તો મને તો બનાવાને એટલું કંટાને તો પપ્પા ને કેમ, કેટલું કઈ બતચીત કરી લીયે એટલે વાત. તૈયાર લાવીને ખાય લીધેલું કાલનો દિવસ. હા, વારી કેટલો તાપ લાગે ગેસ પર હહ બનાય, તો કેટલો તાપ લાગે. અ તો ગેસ પર, તો રોટલી નેવુ બનાવીને એકું ઊચું નીચું લાગે દ જાય.. પડે એટલે રોટલી તમે ચૂલા પર જ બનાવીજો. શાક, દાળ, ભાતને હું તમે ગેસ પર જ બનાવું.
મારથી તો ચૂલા પત્તા બનાવા જ નહી.
હહ હહ ચૂલા પર તો. આ રોટલી બનાવું બીજું બનાવવા કેતો નહી એટલે મેં તો કો બનાવું જ નહી. તમારે બહેનવાર ના જ બનાવી દે. મેં તો બીજું બધું વાળવાનું છે કે પાણી ભરવાનું છે કે વાસણ મજાવનું કપડાં ધોવાનું એ મે. કરી લેમ બીજું રસોઈ બધી મારી બહેનોને જ હોપી દે મેું કરું જ નહી. ભાઈ મને એવું કે તને હું આવડ હે તો તું કઈ ન જે આવડવાને તો આવડ્યા કર હે. અને તાપ કેટલો લાગે નહી થાય એ બધું. હ હમ્મ
ચાલ ત કાલે ફોન કરા
હા હારું ચાલ
હમ્મ
તો